હેલો
અવાજે આજ
હવે હ
શું કરોત ભાઈ બહુ દિવસ પછી ફોન કર્યો.
હા આજે તો યાર યાદ આવી ગયધું આપડે વરસાદ માં કેવું મસ્ કદાચ વરસાદ આવેું.
હ મસ્તી તો કરતા જ ટન હવા પણ હવા તો આપડે દૂર થઈ ગયા હ
હા
કોલેજ ના સ્કૂલમાં જોડયા હતા પણ હવે કોલેજમાં તો દૂર પેલા ફૂલ માં જેવું આપડે વરસાદ પડે એટલા બધા ભેગા હોય ભાઈ બંધુ હ
હમ આપડ બધા ભેગા ભાઈબન તો એટલે શું બધા એક જ જેવા હોય ને
હા એટલે બધા મજા આવતી હ મસ્ત ટીવી કરતા અને આજુબાજુમાં બી એવા હતા કે બધા ભેગા થઇ જાય એટલે આમ એમને એમ મજા આઈ જાય
હા માહોલ બની જાય આપડે તો
હ માહોલ બને તો બને પણ જોડે જોડે આજુ બાાજુ માં રમીએ પાછુ ટીમાં રમ્યામ તેલુ ક હોળીઓ બનાવીએ અને પછી મૂકી દઈએ પાણીમાં
ખોર આપડે બોલ બનાવતા માટી ન બે દિવસ પછી સુકાય એટલે પછી ક્યાંચ તમતા
હ હા અને વાગ વાગે બી નહ એમથી તો કશું આમ
હ મજા આવતી ભાઈ હું
અને બીની માટીને ખબર છે આપડે બોલ બનાવીને એક બીજાને છૂટા છૂટા એ મારતા હતા
હા પેલા ભાઈને લાગી જોય હતું ખબર હ
હા એવું વાગય તું એ એ તો એક વખત વાગ્યું પણ આમ એવો બનાવ તો આપડ નહી બન્યો કે બીજા વખત કઈ વાગી હોય
બચાર થોડું લાગી ગય હતું પણ વધો નહીિ યાર હવે એ તો
એ તો ચાલ એ તો એકાદ વખત અંદર પત્ર આવી જાય એ વખત તો આપડે ના ના એટલે એટલી બધી કઈ ખબર બી ના નાવ વરસાદ માં ઉતાળમાં ચાલલો ચલો પેલો લોકો હું નઈ બનાવ દેને પેલા પેલો મને બાર દશે એમ કરીને આપડે જલ્દી માં બનાવી દેતા અને પછી બનાવીને મારી જ દેતા સીધું
હમ આજકાલ તો કઈ જોવા જ નહીિ મળતું
ા આજકાલમાં તો શું હવે ભાઈ જોુઓ ને બધા એમના એમનામ પડી ગયા હોય તના જીઓોના પડ્યા તો પડ્યા હવે પાછું લોકો હમણા મારા ઘરે એક જણા આવ્યા તો એમ કે કે
હ પ્લેસમેન્ટ બી લાગી ગયું છે હલો પ્લેસમેન્ટ લાગી ગયું છે તો કે કે એટલાની જોબ લાગી મારી પણ કે કે મારે હવે આમાં કામ જ નહી કરવું
હ એવું એમ કેમ એવું
હવેમ કે કે બાર બાર કલાક ત્યાં જોબ ઉપર કામ કરાવે છે તો મારે એવું કામ જ નહીં કરવું તો કે કે મારે હવે બીજી કોઈ હવે સારી એવી શોધવી પડશે અને આપણાને નહી મળી તો આપડે કેવું કરીએ કે આપડા મળી નહીિ જેટલા કલાક કામ કરા જે આપે એ જતું રહેવું છે
હમ હા તો ભાઈ બધાની માનસિકતા અલગ અલગ હોય છે
હા એ એજ તો વાત છે હગે ભાઈ જેને મળે છે એને કે કે મારે આવું છે તેવું છે ત જેન નહી માતી કે આવું છે
એજ ના હાલ જોવ હું સોસાયટીની બાર ગેટે ઉભો છું બરોબર
હા
મસ્ત વરસાદ આઈ રહ્યો છે. કોઈ આજુબાજુ કોઈ દેખાતું નહી કોઈ જ, નહી. કે આપડે હતા, એટલે કેવું રમવાનું ચાલુ કરતા મસ્તી કરવાનું પલડવાનું પેલા વરસાદે નાહવાનુ એવું તો તો અહીંયા કઈ દેખાતું જ નથી ભાઈ સિટીઓમાં તો આજકાલ ના છોકરાઓની, માનસિકતા ખાલી ઘરબુરતી જ સીમિત છે.
ઘર પૂરતી એટલે ખાલી મોબાઈલ જ જોવાનો આ આપડી દુનિયા પણ મોબાઈલ ની બારે એક દુનિયા છે. જેમાં દેડકો ભલેને કુવામાં દેડકાને અમને લાગે કે આ કુવો અનાજ મારી દુનિયા
હા બસ મોબાઈલ જ પોતાની દુનિયા સમજી લીધી છે. જેને તે ગેમો પેલી બંદૂકી વાળીને બધી બધી ગેમો રમતા હોય, ને બસ સીમા નિનીમા મગજ તો એટલું બધું બગડી જાય છેને, આ લોકો નનુ
હા, એ બી છે. એટલે સાવ બગડી જાય, એટલે વિચારવાની માનસિકતા જે પેલી આમ આપડે કેવું કયા કે ભાઈ કલ કલાત્મક વિચાર છે કે આવો વિચાર છે. કે ગમે તે રીતે વ આ બધા થી અલગ વિચારે પણ એવું નહી, હોવા તો બધા પેલો બી આ સરખો વિચાર પેલાને તો એના કરતા એ ખરાબ વિચાર એવું વાત થાય
હા એજ નાહી, હવે તો ભાઈ લોકો એટલા બધા વિચારવા માંથી પેલું થઇ જાય કેે નાનું નાની વસ્તુ તરત ને પૂછી, લે વિચારવાનું જ બંધ કરી દીધું ચ લોકોને
હા, અને એ તો થયા પણ હવે તો એવું નહી, કે છોકરાઓ જે ખાલી એ વાપરા છે, એમના પેરેન્ટસ બી એ વાપરા છે, તો એ લોકો પેલા કેવું કે આપડે ધારો કે આપડ ગણિત છે. મેથ તો એમાં કેવુ આપણા પેલા જે હતુ કે મમ્મી કે પપ્પા ને આપડે પૂછીય ને કે અ નાનો છોકરો હોય, તો મમ્મી પપ્પાને પૂછ્યા કે સરવાળાને બાદ બાકી કઈ રીતે મનેને નહી આવડતું હત તે કા તો વેઢે થી શીખવાડે કા તો પછી, એને જે ગમ હોય ને વસ્તુ કે જો તને આ જો ચોકલેટ ગમે છે. તો તને જો પા બેટા મેં ત પાચ ચોકલેટ આપી અને તે મને પાછી બે આપી તો તાર જોડાે કેટલી, વધી તો કે છોકરો સામેથી મમ્મી બે ચોકલેટ વધી તેમમજ પછી કોયડો એવો હોય, બુકમાં કે ભાઈ કે તને દસ રૂપિયા આપ્યા કે પાંચ રૂપ રૂપિયા ની વસ્તુ લીધી તો તાર જોડ કેટલા વધ્યા તો કે પાંચ રૂપિયા વધ્યા મમ્મી તો કે એવી રીતે શીખવાડતા શાંતિથી પણવા કેવુ કે ભાઈ એ આઈ ને પૂછો તો કે પેલો નાનો છોકરો પૂછા મ્મી ના તો મ્મી એ વાપરે્યા હવે એમાં ને એમાં પછી આવું નાનું બી હોય, ને તુ બી એવી રીતે વાત કરે એટલે પેલાના મગજમાંય ના ઉતરે પછી. કે ભાઈ આ કઈ રીતે આવે
હ, એ જ ના ભાઈ નાની નાની બાબતો ભાઈ એને પૂછવા માંડે લોકો શહેદ જે પેલું માનસિક તણાવ લેવા માંગતા જ નથી.
હા એજ અને એ એ તો વૃત્તિ બદલાય તો બદલાય પણ આ કેવું પેલા કેવું હતું. કે આપડે બી મોબાઈલ માં એટલું ઓછું હતું બહાર રમતા એવું બધું. અને હવા તો ગયો કે. નાના છોકરો બી મોબાઈલમાં હોય. એન મમ્મી બી મોબાઈલ માંય એન પપ્પા ભી મોબાઈલમાંય. એવું નહિ કે ઓફિસ થી આવે એટલે ટાઈમ. સ્પેન્ડ કરીએ એમના પપ્પાઓને કે ટાઈમ સ્પેન્ડ કરીે રમાડીએ છોકરા એવું ક શું નહી. કે વાત કરીએ બધા ભેગા થઈને. આ તો કઈ નહી બધા પોતપોતાની રીતે ત્રણ જણા એક રૂમમાં છે ખરા. પણ તણે એક જણા એક બીજા જોડે વાત નહી કરતા મોબાઈલ જ જોડે.
ત્રણેય એ રૂમમાં છે ખરી પણ ત્રણે અલગ અલગ દુનિયામાં છે એવું.
હા એવું જ એવું જ.
હા એજ હ ભાઈ અને અત્યારે તો આજકાલ તો નાના છોકરા એક બે વરષ ન થાય. જયારે ખાતો ના હોય તો. મોબાઈલ બતાવી દેજો બેટા કારટુન કારટુન આવ્યો એમ કરીને.
આપણા આપણા ટાઈમમાં બી મોબાઈલ તો બતાવતા હતા પણ એવું જ નતું. કે ટાઈમ હતો ભાઈ. કે ભાઈ સાપ વાળી ગેમ છે થોડીક જ વાર રમવા ની પછી વધારે ના હોય. પછી છી ટીવી બતા તો એ થોડીક જ વાર જોવાની પછી એના કાર. ટાઈમ એ તો. જે કરવાનું એ કરવાનું પણ થોડીક જ વાર એની લિમિટ રાખતા અત્યારે એવું કઈ નહી. કે ભાઈ પેલો છોકરો શાંતિ થી બેરે નામા આપડાને હેરાન નહી કરતો બસ એજ વાત.
હા એજ પેલા તો આપડે શું મમ્મી પપ્પા નો ડર રહેતો. હ તો મમ્મી પપ્પા એ ભી આપડા જેવા જ થઇ જઈ છોકરાઓ જેવા જ થઈ જાય.
હા એજ અને હવે તો કેવું આપણા સ્કૂલમાં. હોય તો આપણે ગમે તે લસન ના લઈએ તો આપણે પેલા સર ન સરની બીક તો ગઈ આમ સાઈડમાં રહી પેલા તો એમ કલા કે આારું લેસન કરવાનું રહી ગયું છે.
હમ
સર બોલશે એનું તો કઈ વાંધો નહી પણ અરે સર ઘેર ક છે તો શું વાંધો થશે. એ બીક લાગતી અને અત્યારે તો તમે જુઓને નહી કર્યું લેસન. ત સ્કૂલ માં બી લડ્યા ખરા પણ ઘરે ઘરની કોઈ બીક જ નહી.
હ એજ ને વાંધો નઈમાંપા સંભાળી લેશે.
હા પ તું એના કરતા. સરને ધમકા કે સર મેં નહી કરી તો શું થયું.
હ પેડા તો અ. પેલા તો કેવું તમે મારી નાખો પણ ઘેર ફોન ના કરો.
જો હા ગમે તે કરો તમે આખો દાડે તાપમાન ઉભા રાખશો દોળાવ જતોય. ચાલી જ હજ પણ હવે તો એવું કશું નહી કે ના ભાઈ. મારી ભૂલ છે તો શું થયું પૈસા આપું છું તમને તમે છે ને મને મારો. કે આવું લડો
હા અત્યારે એટટ્યુડ બી બદલાયા બધાના.
હ
હા બિચારા કોઈ નાના માણસ હોય તો એને ધમકઈ નાખે હવે એ ન યાદ તમ. તમે તમારું કામ કરે છો તો એને પ્રેમથી વાત કરવાની ને યાર એમને થોડી કઈ ધમકઈ નાખવાનું યાર
તો એટલે તમે તમારા ગુરુને સામે બોલે એ. વસ્તુ વ્યાજબી તો ના કહેવાય ને. કે ભાઈ ગમે તે હોય એ ગમે તે એટલી એને સેલેરી ગમે તે મળતી હોય કે ગમે તે. તમને તમાર માટે કેછે કઈ વય એન માટે તો નહી ક્યાતો ને
હમ
એને તો એના પૈસા મળવાના જ છે.
અને આ ભાઈ વધારે ફોન જોઈને લોકો ના મગજ છે ને એકદમ પેલા રઘવાયા જેવા થઇ ગયા છે. હ કોઈ બી આમ શાંતિ થી વાત કરવાની છે કે હા બસ શાંતિ થી વાત કરવાની જગ્યાએ તરત ગુસ્સો આ જાય અને તરત એમ ત્યા હાલ ને હાલ થાઈજઉ નેવું ગઈે લવએમ
હા એ છે એટલે ચીડચીડીયો સ્વભાવ રાખે અને પછી એના લીધે ઘર માં ઝઘડો કરે બહાર બી ઝઘડો
હમ. ત્યારે લોકોને થોડ ફોનથી દૂર રાખીને પોતાની માનસિકતા બદલવાની જરૂર છે ભાઈ તો શું ઘર માં એ સંભળે બધી એમ વર્ક પ્લેસ પર સારું રે ને બધું સારું રે એમ.
હ એટલે પાછું એમાં કેવો કે તમે ખાલી એક જ વસ્તુ ના મંડી રહો એ લીધા પછી અમુક વાર તમે છોડો ને તો ડિપ્રેશન માં આવી જ ને એવું બધું થાય.
હા હા એજ ન લો ભાઈ હવે આ બધું વાતો તો થતી રશે લોકો આજકાલ તો હવે બધાને કતા સુધરતા નથી. પણ હા ભાઈ મળીયે.
હ હ.